હલો હેલો.
હા કેમ છો.
બસ મજામાં તમારી અવાજ બહુ ઓછી આવે છે.
હ હલો.
હા કેમ છો.
મજા માતામાં તમે બોલો.
ના અમે પણ ભ મજા અમે શું કરતા હતા.
કશું નહી આવે ઉઠીને એ નાસ્તો બીસતો કઈ ના આવે છે.
સાચી વાત છે અમે બી બધું ઘરનું કામ કરીએર બાકી શું.
એવું.
હા
એવું જ છે ને બધું એ છોકરીને જ કરવું પડે છે ને ઘરનું જ કામ કરવું પડે છે ને.
હાચી વાત હૈ. છોકરીઓને તો શું ઘરનું કામ કરીએ બાકી બહાર જવાનું તો ઘડી વાર બી ટાઈમ નહીં ને
જે અચ્છેને.
બીજું બોલો બસ બીજું આપણે. ઘરનું બધું કામ કરીએ. ને આપણે મોબાઈલ ઉપર બધું કામ પતાવવું તો એકબીજાની જાણકારી માટે. કામ કરએ.
એ છેને.
સાચછી.
શું હોય બીજું તમે આજનો આપણો ટૉપિક છે ઇમ્પોર્ટન્ટ ઓફ સ્લીપ.
હા.
તમે કેટલો ટાઈમ સ્લીપિંગ કરો છો.
અમે. કેટલો ટાઈમ સ્લીપિંગ તમે કેટલું કરતા હશો.
અમે આઠ નવ કલાક.
અચ્છા અમે સવારે પાંચથી દસ વાગે તક.
સવારે ઉઊઘો છો.
હા.
કામ એટલુંત.
તો પહેલી રાત. ને પેલાં મશીન ઉપર કામ કરો તો બધાને સિલાઈ આવેલી પડી હોય તો એના બી. કામ પૂરું કરવું પડે ને મારે.
એવું એટલે સિલાઈ બી ચલાવ છે તમે.
હા સિલાઈ મશીનનું બી કામ કરવાનું મારે પછી ઘરનું બી કરવાનું. છોકરાને ભી ચાચવાનું સાસુ સસરા ને ભી સાચવાના. પછી આપણે પતિદેવનો બી એનું બી કામ કરવાનું ટીપી ટીપી નહોપી જ જાય પણ.
એટલો પાંચ કલાકનેહી ઊવાનો દિવસમાં છ સાત કલાક આઠેક. કલાક તરી ઊંઘું જોઈએ કારણ કે છે ને. પોચ કલાક ઉઊગતા હોય ને તો કેન્સર ના બહુ શક્યતા રહી છે.
ત મને ઉઊમ હ છે. તો મને થકવી લ આેવાંચે.
ના પાંચેક કલાક પાંચેક કલાક નહીં ઊંઘું જોઈએ આઠ નવ કલાક ઊંઘું જ જોઈએ.
એવું સાચી વાત અમારે.
એ કેન્સર છે ને એ બહુ બેકાર છે હવે.
હા આપ ઘણા માણસને એમ સાંભળી કે મને કેન્સર થઈ ગયું. પેલો થઈ ગયું ટીબી થઈ ગઈ સાાચી વાત એ કે હી.
એ. એ ટીવી તો કોઈ નોર્મલ છે આવે પણ એ કેન્સર તો પે સમાવતું નથી તેવું. પણ આ વ્યક્તિ તો બધા લોકોને કેન્સર જ થાય છે જે બી દવા. ના મજા એ છે તો એને તો કેન્સર જ થાય છે વિચારાણે
ને શું કરતો કે કેન્સરની ઘાંટ બી હોવ્યા
હોય એ દવાખાનામાં ના ના ના ના આ ઘાટમાં શખ છે મને એવું કેહે છે પછી લાખ છે આાટ કાઢીને પછી કેન્સર. છે તમને એવું કહી દે છે.
ને એક એક બ્લેડ કેન્સલ બી આવે છે તમને ખબર છે.
હા.
એક બ્લેડ કેન્સર ભી થે. એક તો કેન્સનની ગાંઠ આવે છેર એક આપણે. એક આપણે બ્લેડ કેન્સલ બી છે માણસને ઘણા માણસને બ્લેડ મે. કેન્ચલ હોવે બ્લેડ બ્લેડ આપણે ખૂન. ખૂન ખૂલ.
હાા હા હા.
ઘણા માણસને એવું બી થાય.
હા હા એ બ્લડ કેન્સલ છે તમ બ્લેડ કે ત હતા નહી.
હા બ બ્લડ કે હા અચ્છી વાત હૈ
હા એ જ છે ને ઘણા જણાને કેન્સર થઈ જવાનો એ ઊગી જતી પછી અમાર થ છે ને ભાઈ બને તો એમને તો ખાલી એ સાહેબ ચા પીતા થાય જ કપમાં આપણા એ બહારના કપમાં ચા પીતા હતાા એના માટે થઈ ગયું છે એમને બી
ને હા જીવન એક વાર અમારા બાજુમાં જ જોડે રહે ને એને બી કેન્સલ છે. એવો પેલો પચીસ વર્ષ ન થયો ને તો એને કેન્સરની બીમારી આ ગઈ- તો બીસ આ હાચી વાતો હવે તો બહુ ઈલાજ છે એના-
હા ના તો પેલે તો એટલું વિલાજત નથી થતું કેન્સર નું- હા ભાઈ એક એાદ વર્સમાં દસ પંદર જણ કન્સર ના નિકલ જ- હવે તો એવું છે એક વર્ષમાં તોન એકા લાખ- ક કેન્સરમાં જાય છે વિચાર-
હા અચી વાત હ- કેમ કેન્સર બધા કેમ છે પહેલાં આપણે ખાણપીણ સારું હતું- ના હવે બધું ખાવા પીન આપણે દવાઈ થી પાકે છે ને કેમિક કલ દવાઈ એનાથી આપણે બધી બીમારી થાય.
હા.
એ પાસા પહેલાના જમાનામાં આપણે ખાનપીન સારું હતું.
હા.
દેશી ખાદ્યથી બધા વસ્તુ સબ્જી એબજી પકાતા તા હાચી વાત હે કે નહીં?
હા આ છે બરોબર છે. અવેનું જે છે હા. એજ છે ને બધું કેમિકલથી જ પાકે છે.
એના માટે હવે બધાને બીમારી થાય ગમે તેને ત જેને બી તમે જોઈએ તો ડાયબિટી ટી, ટીબી, કેન્સલ હા ગમે તેને અટક બી અટકની બી આવે છે ગમે તેને ઓવેક નઈ હોવે?
હા એ
બો બધું ખાણપીનાથી આપણે થાય ખાનપીણ હવે સારું નહીં પેહલાન જમાનામાં આપડે સારું થયું હવે બધું કેમિકલ, દવાઈથી પાકે એના માટે આપણે શરીર માટે રોગ કેવા અયો. વધુ આપણે ગમે તે વસ્તુ ખઈને બધી કેમિકલથી આવે આપણે.
એજ છે ને પણ હવે કેમિકલથી નથી આવું જોઈએ કારણ કે આપડા જ શરીર ને તકલીફ થવાની છે.
નુકસાન થાય ને આપણા શરીરને નુકસાન ને આપવાથી પહેલાં આપણા શોકરાને બહુ વધારે થાય.
એ જ છે ને. આપણેે જ થાય છે એ નુકસાન એટલે નહીં આવ જોઈએ નહીં આપણે ઘર ઘરની ખેતી પકાઈને ખાવું જોઈએ આપણે.
હાચી વાત હે.
એવું એવું ઊંઘ ઊંઘની માટે બી અને આપણે ઈની માટે બી શરીરની માટે બી. અને તબિયતની માટે બી.
આપણે ઘરની ખેતી બી પકાઈએ ને તો એમે બી પાણી જોવ વરસાદનું પાણી જોવે. તો આપણે ઘરની ખેતી સારી સારી કેવાય.
આ વરસ તો પાણી બી નહીં આવ તો અમાર અહીયાં તો.
તો તમારે પણ રા કા તો અમારે બી ક્યાં આવે અમારે મ્યુનિસિપાલિટીનું પાણી આવે જેને તો એક દિવસ છોડે ને એક દિવસ આવે તો દસ મિનિટ પાણી આવે દસ મિનિટમાં કેટલું ભરાય? ને બધા શું કરે મોટર લગાવે બધા શું કરે છે મોટર લગાઈ દે. તો મોટરથી વધારે ખેંચાય ને?
હવે શનિવાર રવિવાર કેયો છે અમાર ગમ
હે?
હેલો.
હા બોલો.
શનિવાર રવિવાર કયો છે અમારે ગમે આવશે ખાધા પાણી છે ને
હા.
એકાદ વખત આવસે પાણી.
એવું.
અ.
હા.
શનિવાર રઈવારે આવશે પાણી.
શનવાર રવવાર આવેમે
હમ એક કયો છે અમારે તો એ ઘાટો છે ને ઘાટો એ પૂંજો ચેક કરશું તેમ
હમ્મ.
એનામાં બોલ્યું તું એ ભગવાન કાનભાઈમાં એ
હાચી વાત હે.
કે શનિવાર રવિવાર તમારે ગોમ પાની પડશે એવું.
એવું?
એવું અમે તો બઉુ ખુશી છીએ ભાઈ
આ અમારો તો એક એક દિવસ થોડ
ઘાટો ઘાટો
ઘાટો ઘટો સો થય
આ પાણી આવવાન કરતા થાય છે એટલે બધા ગામના મહેમાનોને જમાડવાનું બધા લોકો જમશે પછી ઘાટામાં પાણી આવશે એ બધા લોકો જમશે ને તો ઉપરથી પાણી આવશે
એવું
એ જ છે
સાાચી વાત અમાર તો શું અહં કે આપણે અમારો મ્યુનિસિપાલટી ન પાણી આવે છે ને તો એક દિવસ જોડે ને એક દિવસ પાણી આવે અરે તો સારું કહેવાય
એવું
હા મે અ આપકી બત તો
હા એ છે ને એકિવવા બે દ સારું નથી કેવાય
હાજી વાજ
વોત વળત ક કેી પછી આવું જોઈએ તો પછી આપડું બધા ન કામ કરવું જોઈએ નાહી આવું જોઈએ પછી કોનું નથી થવું જોઈએ કામ
હાજી વાત
હલો હલો
અનેખી વાર તો વરસાદ બી નહીં પડ્યો તો પાણી બહુ ઓછું આવશે
હલો
હા બોલો હા બોલો હા બોલો બોલો બોલો ચાલું છે કોૉલ હા બોલો
મને આંટો હતોો કે કટ થઈ ગયો છે
ના ના ચાલુ છે.
હા એજ છે ને આપડે પાણી આવશે આપડું શેતકરી બિસ્કીું થ નથી આવતો પણ કોને ઊંઘ નથી આવતી કે બસું તશે આગાડી ભવિષ્યમાં હવે પાણી નથી આવત તો કમાં આગળ ઊંઘ નથી આવતો એજ છે ને પાણી આવશે તો લોકોને
આજ
ઊંઘા પર જાણવાનું કોનું દેવા લેવાનું હોય કોનું કર્જે હોય પછી એમને ટેન્શન આવે છે બધી કોરડ જમીન છે એમના એનામાં બોરવેલ નથી. એના માટે બદ એને બી ટેન્શન આવે છે ને
હમ
એ અચ છેા
ઘણા માણસને શું થાય કે બધાને ઘેર ઘેર બોરિંગ હોય ને તો બધાને ફૂલ પાણી હોવે ઘેરમે
હા એ જ છે ને.
આપણા જેવાને મ્યુનિસિપાલટી નું પાણી આવતો હોય ને તો આપણે જોઈ જોઈને વાપરું પડે.
એ અચ્છા અમારી જોડે તાપી છે તાપી રિવર.
એવું
એવું એનામાં પાણી આવ્યું છે ઉપરથી
તો હચું તમારા માટે સારું કહેવાય અમારે તો મ્યુનિસિપાલિટીનું પાણી આવેિવ તમે તો જોઈ જોઈને પાણી એવું કહેવાય
હ
હાચ્ચી વાત ચલો હવે મને તમારી સાથે વાત. કરતું બહુ ગમ્યું છે બહુ મજા આવી છે અને બહુ જાણવાને મળ્યું છે. ને મને સારું ભી લાગ્યું છે હાચી વાત હેકેને એમને મને ધ્યાન. આમ સમજવાને બી મળ્યું છે આ છો.
ચાલશે ટાઈમ પતી ગયો છે ચાલશે ચાલશે તમે ઊંઘવાની ધ્યાન રાખજો હવે.